હલો હલો
હા ગુરુદેવ
ગુરુદેવ દતો નર્મદે હર
શું છે આજે સવારે પ્રોગ્રામ
હ સાફ સુફી હમણાં તો
યોગા આજે નથી
યોગા નથી આજે યોગા અગિયાર વાગે હોય છે
ઓકે
અગિયાર વાગે
કઈ નહી આજે હવે આજે પેલું છે રવિવાર છે અને બબ્બુ ભાઈ તો ગયા છે શ્રુતિબેન ભી ગયા છે આજે પેલા કોણાલ બેેન જવાના છે નવસારી
હમ
અચ્છા આજે પેલું એક મકા બાબાને આપડ સુરત નો પ્રોગ્રામ ક્યારે બનાવો છો
સુરતનો તો હવે બનાઈએ
હા તો રવિવારે કે વેલા બનાવું છે
તમે કહો ત્યારે બનાવી એમાં તો ફ્રી
ના ને બેબી આય છે તો એ નાને બે અરે બેબીને ઘરે લાઈ લાઈ દીધી એમ
એટલે હવે જઈશું એ લોકોને સેટ થવા દો બરાબર
હમ હા એટલે અઠવાડય પછી જઈએ તો વધારે સારું હેને થોડું પેલી એ સરખી થઈ જાય સીઝર કર્યું છે ને
હમ સીઝન છે
ઓકે ઓકે આ લોકો પાવાગઢ ને નારેશ્વર ને નારેશ્વર પહોંચી ગયા છે નારેશ્વર સવારે પ્રાર્થ પ્રાર્થનાને બધું કરીયું એ લોકોએ
બરાબર
સરસ રીતના દર્શન બાકી ના કરાયા મને બાકીને દર્શન કર્યા અને ગેટ બંધ થયો
હમ
હવે આજે બનાવવાનું જમવાનું તો શું બનાવો છો કંસાર બનાવો છો
દાળ ભાત અનુસાર મને આજે ઠીક નથી
હા તો ઓસણ દાળભાત ઉસણું બનાવી દે થઈ ગયું. અથવા ખીચડી બનાવી હોય તો ખીચડી બનાઈ દે. હમ્મ.
ખીચડી આજે રવિવારે નથી મલતી.
ઓકે. હમ્મ. હ હવે પેલા અ રજનીભઈ જોડે વાત થઈ હમણાં. એને મેસેજ નાખ્યો પેલા ભઈને મલવા બોલાયા તા અહિયાં પ્રકાશભઈને. પ્રકાશભઈ તો એક છે ના આપડે ફોન પર જ વાત કરી લીએ આવા જવામા શું કામ કરવાની. હ સાચી વાત બી સાચી છે. ખાલી અહીયાં આવે ને હું મળવાનું ફોન પર વાત કરી લઈએ. એટલે અગિયાર સાડા દસે ફોન સાડા દસ પછી ફોન કરશે.
એ પેહલા સેવા કરી દો લોકાની.
હા સેવા કરી દઈએ સાત વાજતા સાત વાગ્યે છે ને સાત વાગે નાઈ લઉ આઠ ને નવ વા છ કલાકમા હમ્મ હમ્મ હમ્મ. હવે કાલે બેટા
વચ્ચે કોઈનો ફોન આવ ચાલે?
દર્શન મોકલે. લાવ લાવને. નારેશ દાના દર્શન કરવાનું. સરસ દર્શન થયા ટાઈમ ટાઈમસર દર્શન કર્યા. હ થઈ ગયા હોત. થયા મસ્ત દર્શન. હા દર્શન કર્યા. હ
હલો. હાજી નાગેશ્વરના સરસ બાપજીના દર્શન થયા જલ્દી ભાઈ અલ્કેશભાઈ ને બધા કયાં છે? ને બધા હવે નર્મદા સ્નાન કરવા જશે.
હમ્મ.
નર્મદા સ્નાન સરસ થઈ જશે હમણાં ત્યાંય વાતાવરણ તો એવું જ છે વરસાદ નથી. હ હમ્મ. હમ્મ. બીજું તો હવે કૌશલ મહારાજનું જે વાત કર તો તો હું તને
કૌશલ મહારાજની જે વાત કરતો હતો એ અવધૂતી રાશિ વિશે છવ્વીસ સતાવીસ પોગ્રામ ચાલે છે છવ્વીસ સતાવીસ આજે અઠ્ઠાવીસ ત્રણ દિવસનો છે ને પાટણમાં છે આજે છેલ્લો દિવસ છે. કાલે મેં શરૂઆત કરી હતી ચાલુ કર્યું. પણ બધા મહાનુભાવો જે હતા હેમચંદ્ર. ચાર્ય યુનિવર્સિટીના ચાન્સેલર્યા હતા. મે. એ એમ એમ એમને બધું કૌશલ મારાવી બહુ સારું કીધું.
હમ.
અને કૌસલ મહારાજ ખરેખર આમ જરા ગડગડા થઈ ગયા હતા આંખમાં આસઈ ગયા એવું લાગ્યું પણ કેવું પડે બહુ સરસ કીધું એમના માટે હ ધુતિ રાશિ પર લોકો આ જે પ્રવચન આપવાના મેં શરૂઆત કરી છે. ક્યારે સંભળાય છે જોઈએ હવે.
હા.
બરાબરને અને. અન્નુબહેન નું પેલું બધું ફર્નિચર નું બધું કામ થઈ ગયું છે.. એટલે હજુ સ્ટાર્ટ છે હજુ પલંગનાથ બધું બોક્સ ખોખા તૈયાર થઈ ગયા પેલી ઉપર સનમાઈક એટલે કે એને કહેવાય લેમિનેશન લેમિનેટ સીટ લગાવવાની છે એ સિલેક્ટ કરીએ આજકાલે બરાબર ને? બી તો ખાસ શું કતોું હતો કે આજે બપોરે તને તાવ આવતી હોય તો થોડુંક આરામ વધારે કરજે.
સી તો બધું નઈ એટલે સુદર્શન ઘનવટી લીધી છે. એટલે મારે તો સારું થઈ જશે.
બ આરામ મળશે એટલે આવી જશે. અ બરાબર છે બરાબર છે.
રાત્રે દીદી હોતો અત્યારે તો ફરક પડી જાય. રાત્રે અડધી રાત્રે રા તાવ આવે તોમ કરી.
તો શકત નથી.
ત્યાં એમસીબન ત્યાં જવાનું છે?
હ એમક્ષબન આપડે? ના આપણેે નથી જવાનું હમણા એ લોકો ત્યાં જશે. અ યુવા મેળામાં પોણાલભાઈ ન પ્રોગ્રામ છે એટલે લોકો આઠ આઠ વાગે નીકળવાનું વિચારતા. નવ વાગ્યે કદાચ ની આઠ વાગ્યાે નીકળડા. નવસારી એક કલાકમાં પહોંચી જાય નવ વાગે જેવું કાર્યક્રમ થાય તો સાડા નવે પહોંચે તો એ વાંધો નહી. હવે એ લોકોને કેટલી અનુકૂળતા છે નીકળશે બરોબર ને? બીજું તો ખાસ હેલ્થ માટે તો આપડે જે બધું નથી લેતો ગોળ ની ચા લેવી. કે સૂટ નું આ પાવડર લીધે એ સારી વસ્તુ છે.
હવારે તો આપડે રોજ લઈએે.
હમ લીંબુ ન પાણી લઈએ છે સારી વસ્તુ છે. ના ના એ ફેર સારું રે તોર જ નથી.
હમ.
હમ.
એનું પાણી તૈયાર છે ગરમ. સવારે ગરમ પાણી પીએ છે, તો બહુ સરસ લાગે.
સારી વસ્તુ છે. લીંબુનુ પાણી અડધડ એ અડધ ડાસ ચાલુ છે. ચાલું લીંબુ નું પાણી લીંબુ નું પાણી હ હા આપડે સિંધવ અને અડધડ અને સૂઠ
હમ.
હા હ પાણી પીવાનું ચાલુ સરસ રોજ રેગ્યુલર પીએ ને અ સરસ એન્ટીબાયોટિક અને હા એ સારું.
હા.
નવ કઈ છે શું?
હા. હમ બસ. કઈ નઈ હવે આજે જોઈએ સાંજે હોય તો જઈશું તીથલ બાજુ ફરવા જે હોય તો. બરાબર? હાંજે તિથલ જવું હોય તો જઈશું સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા જઈશું.
જોઈએ કેવી અનુકૂળતા છે. તે તને સારું લાગે તો જઈશું. બરાબર?
અને સુરત નો પ્રોગ્રામ મેં બનાવી આવતા અઠવાડિયામાં સુરત નો પ્રોગ્રામ બનાવી દિયે એટલે પછી એ લોકો ખબર જોઈએ એ લોકો તરા સેટ થઈ જવા તો
હમ.
એ જઈએ બરાબર? હમમ નાના એને હાચવું પડશે છો છોકરા બરાબર. ચાલ ગરુદેવ દત્ત
ઘરમાં